હ આપ બોલો હલ્લો.
હલ્લો.
હલ્લો.
અવાજ આવે છે.
હા કમ્પ્લીટ આવે છે.
કેમ છો?
બસ બસ કમ્પ્લીટ તો મજામાં તમે બોલો.
કઈ નહી મજામાં. આ તો અહીયાં બાજુમાં અમારે આટી રહે છે. એમાં આજે દવા લઈ તો એવા એમને આ આયુર્વેદિક દવા પેલા તો હોમિયોપેથી ની બીજી દવા ઉગર એ પણ કશું અસર ના જોવા મળ્યું તો આજે આયુર્વેદિક દવા લેવા ગયા હતા તો આયુર્વેદિક દેવા વિશે મેં કીધું થોડી ચર્ચા કરી લો
હા તો વાંધો નઈ કરીએ તો એના વિશે ચર્ચા
હા. અને તેચમાંમ કહ્યું તું કે ભારતની આમ સૌથી પ્રાચીન અને અમૂલ્ય ભેટોમાં જો કોઈ એક અ નું નામ લેવું હોય તો તે છે આયુર્વેદ આમ હજારો વર્ષો જુનિયા ચિકિત્સા પદ્ધતિ છે આજે પણ સમગ્ર વિશ્વ લોકો નો વિશ્વાસ જીતી રહી છે આયુર્વેદ માત્ર આમ રોગની સારવાર જ નહીં કરતું પણ સ્વસ્થ જીવન જીવવાની કળા પણ શીખવતું હોય છે તેથી આપણેે આમ કહીય ને કે સ્વસ્થ સ્વસ્થ સ્વાસ્થ થ રક્ષણમ આતુરશ વિકાર પ્ર પ્રશ્મણં એટલે કે આમ સ્વસ્થ વ્યક્તિ ના સ્વાસ્થ્ય નું રક્ષણ અને રોગીની સારવાર એ આમ આયુર્વેદ નો મુખ્ય હેતુ છે
હા એ વાત તો તમે સાચી કરી કે હ આયુર્વેદિક દવાઓ અત્યારે જે રાસાયણિક જે દવાઓ હોય છે એના કરતા તો સો ગણી સારી કેમ કે એમાં તમને આમ ટાઈમ લાગે કે ભાઈ ના કે તમે અ રાસાયણિક વસ્તુ દવા લીધી હમણાં ની તો કે કે એક કેપ્સ્યુલ તો કે કે કલાક બે કલાકમાં મટી જાય પણ એ શરીર ને બહુ ખરાબ અસર કરે લાંબા ટાઈમે કે ભાઈ અમુક ગરમ દવાઓ પડે કે ગમે તે ત તો શરીરને આડઅસરો કરે જયારે જે પેલી આયુર્વેદિક દવાઓ છે તો તમને કલાક બે કલાકમાં સારું ના કરે ટાઈમ લાગે કે એક દિવસ છે કે દોઢ દિવસ છે ત્યારે સારું કરે પણ એ તમને શરીરને નુકસાન કે એવું કઈક કરતું નથી કે ભાઈ આડઅસર આપશે ઇન ફ્યુચર કેવું કશું જ નહીિ કે ભાઈ સેફ છે તમારા બોડી માટે
હા અને આમ જોઈએ તો આયુર્વેદ શબ્દ બે શબ્દો તે બનેલ છે આવ્યું એટલે આમ જીવન અને વેદ એટલે જ્ઞાન એટલે કે આયુર્વેદ નો અર્થ જોઈએ તો એમ થાય કે જીવનનું વિજ્ઞાન અને આયુર્વેદ નો ઉદભવ ભારતમાં હજારો વર્ષો પેલા થયો હતો ઋષિ ચરક અને ઋષિષ ને આયુર્વેદ ના મહાન આચાર્યો માનવામાં આવે છે આપણે ચરક સંહિતા અને શુશત સંહિતા આપણે સાંભળ્યું હશે ના એ આયુર્વેદના મહત્વપૂર્ણ ગ્રંથો છે
હા એટલે આ બધા ગ્રંથોમાં જોજો કે હાડકાઓ ભાગી ગયા હોય કઈક બીજું કઈ પ્રોબ્લેમ હોય શરીર ના અંગોની તો એમાં બી આમ ચિત્રો દોરીને એટલે કે નાના મોટી ચિત્રો દોરીને અને લખ બાકીને સમજાવ્યું છે કે આવી રીતે એ વખતે ઓપરેશન કરતા હતા એવું નહી કે ત્યારે બધા મશીનોથી થાય એ વખતે જયારે કોઈ મશીનતું કશું જ નતું લાકડા ને એવું બધું હતું એવા ટાઈમે એ બધું આ લોકો કરતા હતા અને ટાંકા બી લેતા હતા કે ભાઈ આવી રીતે ટાંકા લોને તોડો ને એવી રીતે કે ભાઈ આ પાના ને ડાળીઓથી એ બધું ભેગા કરીને એ બધું કરતા હતા એટલે. જોવા જેવી બાબત છે કે ભાઈ એવું નઈ કે અત્યારે જે આ બધું ન નહી થાય એ વખતે બી એ વસ્તુ કરતા ત આપણા રુચિ મુનિઓ એટલે કે. જુના ટાઈમ ના જે માણસો હતા બધા એ
હા એ તો સાચી વાત છે અને એ વખતે આમ એટલી બધું વિકસિત નતું થયું તો પણ મનુષ્યો સાજા થતા હતા એમને હાડકાં કે એવું કઈ ભાગી ગયું હોય તો અને આયુર્વેદ ના મૂળ સિદ્ધાંતો તો કે આયુર્વેદ મુજબ આપણા શરીર નું સંતુલન ત્રિદોષ પર આધારિત છે વાત પિતત અને કફ. જયારે આ ત્રણેય દોષ સંતુલિત રહે છે ત્યારે વ્યક્તિ આમ સ્વસ્થ રહે છે. અને અસંતુલન થાય તો રોગો થાય છે આપણને. અને આયુર્વેદ દવાઓ. મુખ મુખ્યત્વે કુદરતી વસ્તુઓ માંથી જ બનાવામાં આવતી હોય છે. જેમ કે. ઔષધીય છોડ મૂળ પાંદડા ફળ ફૂલ બીજ ખનીજ. અને કેટલીક પરંપરાગત કુદરતી ઘટકો છે. એમાંથી જ દવાઓ બનાવવામાં આવતી હોય છે અનેને એનાથી જ શરીરના કુદરતી સંતુલનને જાળવવાતું હોય છે.
હા એ વાત તો તમે સાચી કરી કે જૂની જે ઔષધિઓ છે. સારી કેહેવાય આમ તો અને આપડા જે જૂના જે લોકો છે આપડા દાદા દાદી એ આપડે કહીયએ. કે આપડાને તાવ આ આવી ગયો કે શરદી થઈ ગાય તો આપડે કહીએ કે પેરાસિટામોલ કે શરદી ની દવા લઈ લઈએ. ત્યારે એ લોકો કેસે કે અડુસી પીવા કે આ પીવો એટલે કે જે ટફ થાય કે ગમે ત્યારે ત્યારે તો કે કે આવું કરો અ. કા તો ગરમ ઠંડા ગરમ પાણી ના પોતા મૂકવા તો તમને સારું એવું રાહત થશે. અને જય્યારે તમે જ્યારે તમે આ ગોળી પીવો છો તો તમને એમાં કેવું થાય કે તમે છસો છસો એમજી ની સો સો એમજી ઉપર ની પીવા તો તમારે લાંબા ટાઈમે નુકસાન કરે છે.
હા એ તો ઘણી સાચી વાત કીધી તમે અને સામાન્ય રીતે ઔષધિઓ છોડ પેલા સમયમાં આપણેે આમ વાપરતા કે ભારતમાં અનેક ઔષધિય છોડનોો ઉપયોગ થયો જેમકે તુલસી લઈ લો લીમડો હળદર આ દુ અશ્વગંધા. આંબળા એલોવેરા બ્રાહ્મી અજમો એટલે આ બધા છોડ નો ઉપયોગ આમ વિવિધ પરંપરાગત ઉપચારમાં કરવામાં આવતો છે. અને આજના જ સમયમાં પણ આપણા જે બાબા બાદાદ દાદાઓ હોય. એ લોકોને પણ એની વેલ્યુ ખબર હોય અને અમુક વાર તો કેવું થાય કે આપણને ખુદ ના ખબર હોય. કોઈ છોડની જે વેલ્યુ છે મેડિસનલ એ પણ આપડા જો કોઈ બા કે દાદા હોય જે ઘરડા હોય એમણે બધું જ ખબર હોય જેટલું જ્ઞાન આપણને નહી હોતું એટલું એ લોકોને હોય છે છોડવાને લઈને.
હા એ વાત તો સાકી કે. હમણાં કીધું મેં એમ કે કફ હોય તો આડુસી પીવો. કા તો પછી અ કઈક ગળું બેસી ગયું હોય કે શરદી ઉધરસ થઈ હોય તો કે કે સુકા હળદર અ પી લો એટલે કે પેલી જે સૂકી હળદર હોય એ ગળી લો ચાયને. તે તમને સરખું થઈ જશે એક જ દિવસમાં ને એવ એમ કફ છૂટો પડી જાય.
હા એ તો સાચી વાત. અને આયુર્વેદના આમ ઘણા ફાયદા છે કે શરીરની જે રોગ પ્ર્રતિકારક શક્તિ. હોય એ વધારવામાં મદદરૂપ થાય. પોતાની જે જીવન શૈલી અને આહાર પરર આમ ભાર મૂકે અને સમગ્ર. શરીર ને ધ્યાનમાં રાખીને સારવાર કરે. યોગ અને ધ્યાન સાથે સંકલિત અભિગમ હોય છે. સ્વસ્થ જીવન શૈલી માટે માર્ગદર્શન પૂરું પાડે છે. અને આયુર્વેદ નું આમ જોવા જઈએ તો એ ધીમે ધીમે કરે પણ આપણને લાંબા ટાઈમે નુકસાન ના કરી શકે આપણા શરીર માટે.
હા એ વાત તો તમે સાચી કીધી પણ અત્યારે જુવાના લોકો ગમે તે આમ જોઈએ તો પેઇન કિલર લેવા ચાલુ કરે કઈક કોઈને એવું થયું હોય વાગ્યું બાગ્યું હોય કોઈને છોકરીઓને કહી તો વિરિયડ હોય કે એવું બધું હોય તો કે પેન કિલર લઈ લઈ. પણ એ લાંબા ટાઈમે તમાર શરીરને નુકસાન કરશે કે કિડનીને નુકસાન કરે પેઇન કિલર. કે ફેલ કરી નાખે થોડક વધારે ટાઈમ લો તો. અને એવુ બધું થાય તો એ તમારે સંભાળ રાખવી જોઈએ કે તમે એક બે વખત માટેલો તો ચાલે પણ પછી વારે ઘડીએ લો તો એ સ્વાસ્થ્ય માટે બરોબર નહી. એના માટે તમે ગમે તે આયુર્વેદિક દવા લઈ શકો છો.
એ તો સાચી વાત છે આપડે સાવચેતી પણ એટલી જ જરૂરી છે. ને આયુર્વેદિક દવાઓ કુદરતી હોય એટલે તે દરેક માટે અને દરેક સ્થિતિમાં યોગ્ય જ હોય. એવું આપડું માનવું પણ યોગ્ય નથી. કોઈ પણ દવા સારા એવા ડોક્ટર જે નિષ્ણાત હોય એમના અ સલાહ અ બીગ સલાહ વગર આપણે ના લેવી જોઈએ. પછી ગંભીર બીમારીઓમાં જાતે સારવાર કરવાનો પ્રયાસ પણ ન કરવો જોઈએ. પછી ગુણવત્તાયુક્ત અને વિશ્વાસનીય ઉત્પાદનો નો ઉપયોગ આપડે કરવો જોઈએ. ડોક્ટર અથવા લાયક આયુર્વેદિક વૈદ્ય હોય એની જ સલાહ લેવી જોઈએ. અને આયુર્વેદ અને આધુનિક ચિકિત્સા બંનેનું આમ પોતાનું મહત્વ છે જરૂરિયાત મુજબ યોગ્ય સલાહ આપડે લેવી જોઈએ ડોક્ટર પાસેથી.
હા એ વાત તો તમે સાચી કીધી કે તમારે જેમ જરૂર હોય તો એમ લો તો સારું. કે તમારે જલ્દી કઈક જરૂર છે કે ભાઈ આવું ટાઈમ ઓછો છે અને માણસને બહુ વધારે છે તો તમારે આયુર્વેદિક કરતા અ આધુનિક અ દવા બી કરાવી જોઈએ જલ્દીમાં.
હા. અને આયુર્વેદ નું અને પર્યાવરણ નું પણ ઘણો સંબંધ છે. કેમકે આયુર્વેદ આપણને આમ કુદરત સાથે જોડે છે. ઔષધીય છોડનું સંરક્ષણ જૈવવવિધતાનું જતન અને પર્યાવરણ પ્રત્યે જવાબદારી ભાવના પણ આયુર્વેદનું આમ મહત્વપૂર્ણ સંદેશ આપડે છે અને આયુર્વેદ માત્ર દવાઓની પદ્ધતિ નહ પણ સ્વસ્થ અને સંતુલિત જીવન જીવવાની પણ એક સંપૂર્ણ જીવન શૈલી છે.
હા, હા. એ બી વાત તો સાચી કીધી કે પર્યાવરણને જોડે અને આપડે અ સારી રીતે સંભાળ રાખે છે.
હા, વાંધો નહી સારું સારું ચલું પછી કોઈ દિવસ વાત કરીશ.
હા.